હલો, હા સર ગુડ આફ્ટરનૂન
ગુડ, આફ્ટરનૂન
બ છ, મજામાં
બસ મજામાં
હા શું ચાલે બસ શો રહા હું અભી તો
શોરા આવવું
ના ના
છું છે. હમ હ મે બેઠા હું વર નાખ ના હુ હા
કાં પર બેઠ્યા
તરા કોલશે બરોલો આગે જાય કર હમ ખા ખાને બેઠેગે અભી થોડી દેર
ખા ખા ક્યા બનાયા ખા.
ડાર ભત હૈ રોટી સાાખી.
પાંચ સા સાખ
કોનસો સર શું સર. શું છે, સાસોું બટાકા.
બટાકાા તો ખાને કી વસ્તુ હ
તો ક્યાં થાય સર કો કોણ કો છે. બટાકા ખા પડતા એ ક્યા કરે.
પનીર પનીર કે સબ્જી ખા. ચિકન કે ખાો મટન કે ખાો ક.
યાર એસી સબ્જીમ ખ ક્યા હોતી.
ક હોતા હે કે તુ્રી તાકાત. મે ક હોતા તુમરી તાકત બઢતી હ તાકત.
કસકી તાકાત બડતી હ સર.
તુમ્ારી તુમ્ારી પ્રોટન મતા હ પ્રોટન આપકો. વ સબ ખાતે હોના તો.
હમ.
બહુત અચ્છા પ્રોટન બોડી ભી બનતી હ.
હમ.
મજબૂત હોતી હ.
હમ. કછ સર.
ક્યા ચાલ અ હ.
હા હલો.
હા બોલ્યા ક્યા ચાલ રહા હ અભી.
અભી તો ખા ચલ રહા હૈ.
હજાવ ખ.
આ જાાવ આ જાઉ.
બોધા આપ આતા હ.
હા જો અભી આ જાઓ.
હમ. ી શાદી મે એક દ શાદી કર ગ વહી જ હૈ ખાને ક
શાદી મે જાનાૈ
નહી શાદી ન ન જા હૈ શાદી કરકે આયા શટ મે. એ મેરા દોસ્ત હૈ એ. ભેજ કે પીછે રહેતા હ હરે પીછે ભેજે. કલ શાદી કર ક્યાયા
તો આજ ખાને કો બુલાયા
ટ બાર પા લઈ જવા તો ખાય.
બસાય
પિ્જા તોતા આપકો પિ્જા
હમ, પીઝ્જા ખા દઈ ત્યારે.
હ પસંદ
હો એ સર નહી પોસ
ી પસંદ તો ક્યા પસંદ કે્યા
હમ ક તો રોટી સાાકીી જ છો.
મિન મિજન પસંદ
મંચુરિયન ખાતે હૈ તના જદા નહી.
હભજ
બતાઓ ઔર કુછ
હ ક્યા ચલ
બર તો બારિશ હો રહી હ હમ ઘૂમને જા હ શોપિંગ કરની હ આજ તો
સર શોપિંગ ક શ કરે ડિમાન્ડ
હમ
દુસરા કઈ જગ
હા ડિમાન્ડમારી પાસે હય થોડા
મારી મજા આવલી
હમ ડિમાડ નહી હે
હા
વિશાલ મેગા માર્ટેસા ક
હ ક્યા લાઓગે ઉમે
તોમેગા માટે
ઉમેસે ક્યા લાવઓગ
ક જીવન જરૂરિયાત કે ચીજે
જૈસે કે ખ ખ ભી મલતા
હમ
પાન ખણસા ખાના બનતા
આપકો જો ખા હો
હરા ક્યાં
કછ ભી
પ્રિંગલ્સ મલતા હૈ પ્રિંગલ્સ
હ ટિંગલ્સ ભી મલ
હ આપ આપને ખાાય
બહત બત
હસ્તિક હસ્તિક મીતી વસ્તિક
હા હોૌષ્ટિક મતી ફાયદાાર મતી હ
ફાયદા
હમ
હ
કાલા જામુન મિલેેગ
કના ન વહા લાલ હોતા.
લાલજામુન
હમ
હમ જામુન ચાએ તો જામુન મલેગ
હા મીલેેગ
કે ભાવે
હ દોસો રૂપિયા
બતર રૂપિયા કેટલા
હમ
દોસો રૂપે કે કતને
પાંચસો
દર થ કે બાંધસો
હમ
કયા બાત કરતો હો હમારે યહા તો દ ાાઈસે મતે
બશ
બહોત માંગી હૈ ચારસો રૂપિયા કે પા ચારસો રૂપિયા કે પાંચસો દેતા હૈ વો
અમારે યહા ઈતના મંંગાહીં મળતા
આઠસો રૂપિયા કે એક કિલો.
અચ્છા.
હમ. છટી છટી હો આપ તોવા
હા છોટે છોટે.
નહી ધર તુરે્યા મતા
ના છોટે છોટે. બોલીએ ઔર કુછ આપ કે લીએ સેવા કર સકતા હુ.
એ કાઢો બનતા એ કાઢો
એવાકાડો એવાકાડો
હા મિલતા હે.
લ આના મેળ કે લ મેળ ચ
હ.
જ બહ બોલ
ઠીક હે. હ.
ક પર રહેતા હે આપ.
હમ અમદાવાદ મે રહેતે.
અમદાવાદમાં કહાર પે.
બસ સ્ટેન્ડ કે પાાસ.
મેરા દોસ્ત ભી રહેતા હ ઉધર એક.
અચ્છા.
હમ.
ક્યા કરતાય વ દોસ્ત.
વ નોકરી કરતા હૈ.
અચ્છા.
હમ. ટાટા કે કંપની મે જાતે હે.
અચ્છા વાલા દોસ્ત હૈ.
અચ્છા વાલા અચ્છા વાલા.
અચ્છા વાલા.
હમ. મેરે પાડોસમાં હ રહેતા હ સામને આલુબજુ વાલા
અચ્છા. તો અમદાવાદમાં ક્યૂ રહેતા હે.
જોબ કરતા હે ના ઉધર.
અચ્છા.
હા.
આપકી બાત હોતી હૈ?
હોતી એ ના.
તો કભી હમારે બારે માં બતાવ.
બતાએગે બતાયગે આપકા લોકેશન તો બતાઓ ફિર બતાઉંગા ના.
બસ સ્ટેન્ડ કે પીછે કોનસે ક પે રહેતે હો
બસ સ્ટેન્ડ પીછે ઘોડા ગાાઈસારખ
ઘોડાગાડી સરકલ
હમ્મ
કોણસા બસતી ગીતા મંદિર વાલા
હમ્મ
હા
કોતા
ગીતા મંદિર વાળા
વાત કર
આપ ક ખુ ક્યા કરેે
હમ્મ લુમન જલા
દોન ગેલ ક
હમ્મ
હમ હમ બળિયા બઢિયા
હમ આમ ટિફિનમાં અ લીખાવગ ટિફિન આવશે સર હમ્મ
કે
બ
ટિફિન આવ લીખા
ટિફિન હાઉસ
હમ્મ
આા ક ગ છે.
હમ અમારા હ
એસા નામ ક્યુ રખા તે પિનાઉ
હમ ટિફિ બના દે ને
કટને બર બેખતે હોય ટિફિન
સો રૂપિયા
સો રૂપેમાં ક્યા ક્યા આતા એમે
રોટી સબજી દાલ ચાવલ
અ થોટી કતની આતી
પાંચ
ભાત રોટી
હમ્મ
કતને લોકો કા હોતા એક લોકો કે દો લગો કા
એક લોક કતા એક
એ
તો દ લોકો ખા સકતે
અચ્છા રોટી સબ્જીી સબ્જીી કોણ સબ્જીી કોણ કન સ હોતી હ
ચા બતાારે રોજ અલગ અલગ હોતી હાય કભી કભી હમ અચ્છા માવસ્ બે પા
એસા
કરી હ
સબ્જી મે સ ન બોલ સબ્જી મેં કોન કોન સી આતી સોમવાર કો મંગળવાર કો
એસ રોજ ફિક્સ નહી હોતી
એસા
હમ બજ અલગ અલગ હી હોતી.
હા હા બરાબર આપકો પતા તો હોગાને કોન કોન સી હત
ક પાંચ બાજે પૂરા હોતા હ
હમ્મ
રીંગન ક સબ્જીતી પનીર ક સબ્જી હોતી સેવ ટમેટ ક હોતી
અચ્છા કસા ખા કસા હોતા બઢિયા
બળયા હમ બહ ટેસ્ટપુર બફા
મસાલલા વસ્લે ડાલતા હોગે
સકછ
બહત ડાલતા કે કમ
જીના ટેસ્ટ મે અચ્છા લગે
ઓનલાઈન ઓર્ડર કર સકતે
ઓનલાઈન ન કર શકતી
ખોલ દો ના ઓનલાઈન બઢિયા રહે ગા
હમે પાસ આદમી નહીં
આદમી ન એસા
ઠીક હ ચાલો બાદ મે કોલ કરતા હ
હ જી